હલો.
હા.
હા અવાજ આવે છે તમને મારો?
હા હા આવે છે.
હા તો કેમ છો?
બસ એકદમ મજામાં, તમે કેમ છો?
બસ મજામાં તો છે ને મને વિચાર આવ્યો કે આજે એક આપડે બઉુ ખુબ રસપ્રદ વિષય પર ચર્ચા કરીએ જે આમ પરિવારમાં આમ સ્પેસ અને સ્વતંત્રતા એના પર ચર્ચા કરીએ કારણ કે જો આપ જોવા જઈ ને તો પરિવાર માં છેને પેસ અને સ્વતંત્રતા તમને શું લાગે કે આ બંને આમ કેટલું જરૂરી છે.
મને તો લાગે છે કે બહુ જ જરૂરી છે કારણ કે દરેક વ્યક્તિ આમ પોતાની અલગ ઓળખ વિચાર ધાર અને જીવન જીવવાની રીત ધરાવે છે. પરિવાર સાથે રહેતા હોવા છતાં થોડું વ્યક્તિગત સ્થાન હોવું પણ જોઈએ.
હા એ તો છે જ સાચું છે તમાર વાત પણ છે ને ઘણા ઘરમાં એવું જોવા મળ ળે છે કેમ સ્પેસ શબ્દને છે ને સ્વાર્થ પૂર્ણ છે ને માનવામાં આવે. કે એટલે કે કોઈ પોતાનો સમય માંગે છે ને તો તેને અલગ પડી જેવું કેમ અવગણવું માનવામાં આવે છે ને એવું છે.
હા આ તો એક ગેરસમજ છે સ્પેસનો મતલબ એ શબ્દનો તો અર્થ એવો છે કે પરિવાર થી દૂર જવું નહી પણ આમ પોતાની અંદર શાંતિ અને સંતુલન જાળવવા માટેનો સમય છે.
હા પણ તો પછી સ્વતંત્રતા શું છે શું તે સ્પેસથી અલગ છે.
થોડો ફરક છે કે સ્પેસ શબ્દ છે એટલે આમ એક વ્યક્તિગત સમય અને જગ્યા જયારે સ્વતંત્રતા એટલે પોતાના નિર્ણય લેવાની છૂટ જેમ કે કારકિર્દી મિત્રતા કે જીવનશૈલીમાં પસંદગી
સમજાયું સમજાયું પણ જયારે પરિવારમાં આમ મોટા લોકો હોય ને તેઓ આમ ઘણી વાર પોતાના અનુભવ ના આધારે છે ને નિર્ણય આમ લે છે તો ત્યારે યુવાનો ન સ્વતંત્ર ક્યા ત કેવી રીતે મળી શકે.
હા તો એક આમ સંતુલન નો પ્રશ્ન છે આમ વડીલો લે છે ને અનુભવ મહત્વ વનું પણ યુવાનોની વિચારધારામાં પણ આમ માન્ય હોવી જોઈએ બન વચ્ચે સંવાદ પણ એટલો જરૂરી જ છે.
હા સંવાદ તો છે ને ખરેખર આમ કી છે કે જો વાતચીત ખુલ્લી રીતે થાય ને તો ઘણા વિવાદ આપણેે આમ વાતથી જ ટાળી જાય એ વુ વસ્તુ છે.
બિલકુલ અને સ્પેસનો અર્થ પણ એ જ છે કે દરેકની પ્રાઈવસીને મા ન રાખવો જોઈ અને જેમ કે ફોન ચેક કરવો કે વ્યક્તિગત બાબતોમાં વધારે હસ્તક્ષેપ કરવો ટાળવો જોઈએ.
હા પરંતુ છે ને ક્યારેક ચિંતા પણ હોય છે કે માતા પિતા માટે છે ને બાળક ની સલામતી મહત્વની હોય એટલે છે ને તેઓમ હસ્તક્ષેપ કરતા હોય છે.
હા ચિંતા તો સ્વાભાવિક છે પણ વિશ્વાસ પણ એટલો જ મહત્વનો છે. જો વિશ્વાસ હશે ને તો સ્વતંત્રતા આપવી સરળ બને છે એમ.
. તો શું કહે શું સ્વતંત્રતા આપવાની બાળકોને વધુ જવાબદાર બને છે.
હા મોટા ભાગે બને છે કારણ કે જયારે તેમને પોતાના નિર્ણય લેવાની તક મળે ત્યારે તેઓ તેના પરિણામની જવાબદારી પણ લેતા શીખે છે.
હા એ તો છે જ હા અને જો ભૂલ થાય તો,
અ ભૂલ તો જીવનનો એક ભાગ છે દરેક થી નાની મોટી ભૂલ તો થાય છે પણ પરિવાર એ જગ્યા હોવી જોઈએ. જ્યાં વ્યક્તિ નિર્ભય રીતે ભૂલ કરી શકે અને શીખી પણ શકે.
હ આ. ખુબ સુંદર વિચાર છે તમારો પણ આમ ક્યારેક છે ને સ્વતંત્રતા વધારે મળી જાય ને તો તે છે ને આમ ઘેરો પરાશ આમ પણ થઈ શકે છે.
હા ઘેર વપરાશ તો થઈ જ શકે છે એકદમ સાચું છે તેથી મર્યાદા દા હોવી જરૂરી છે. કારણ કે સ્વતંત્રતા સાથે જવાબદારી પણ આવવી જ જોઈએ એમ એટલે એમ કેવાય ને કે કે ફ્રીડમ અ હોય પણ થોડી લિમિટ જોડે.
હા એકદમ અને છે ને આ મર્યાદામાં પણ સમજણથી નક્કી થવી જોઈએ. આમ બળજબરીથી નહી કે જો પરિવારમાં સ્પેસ અને સ્વતંત્રતા. જાળવવા માટે છે ને શું કરવું જોઈએ તમારા હિસાબે.
પેલા તો આપણેે છેને દરેકે વ્યક્તિ એ સાંભળવું જોઈએ આમ બીજો વિશ્વાસ બનાવવો જોઈએ પછી ત્રીજું તો એવું કે નિયમો બનાવતા પેલા બધાની સ સલામતી એટલે સહમતી પણ લેવી જોઈએ કે કોણ આ નિયમ જોડે સહમત છે અને કોણ નહીં.
હા તો અને શું એમ વ્યક્તિ પોતે પણ પોતાની મર્યાદા સમજવી જોઈએ ને.
હા ચોક્કસ સ્વતંત્રતા એટલે આમ કઈ પણ કરવાની છૂટ છે એવું નથી. તે સમજદારી થી જીવવાની કળા છે એક.
. હ આજે જે વાત થઈ ને આપડી અત્યારે જે વાત કરીએે છીએ ને તે ખુબ જ મહત્વ મહત્વપૂર્ણ છે. ઘણી વાર છે ને આપણે આ બાબતોને છે ને આમ અવગણીયે છે એવું લ લાગે. અને આમ જયારે સમસ્યા થાય છે ને ત્યારે આમ સમજી છે. કે સ્પેસ અને સ્વતંત્રતા કેટલું જરૂરી છે.
હા પણ આમ શું પરિવાર અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન શક્ય છે ત તમે શું માનો છો.
. હા એ તો છે જ હ આમ જો બીજાના બંને પક્ષ સમજૂતી અને સંવાદ માટે તૈયાર હોય ને તો સંપૂર્ણ શક્ય છે જ.
હા એ તો છે જ હા આ બધું તો કરવું જ જોઈએ અને હું એમ કહેતી હતી કે ખાસ કરીને આજના સમયમાં તો દરેક વ્યક્તિ બહુ વ્યસ્ત હોય છે જેમ કે કામ હોય, અભ્યાસ કરતા હોય પછી સોશિય સોશિયલ મીડિયા મિત્રો બધું જ જીવનમાં જોડાઈ ગયું છે. તેથી વ્યક્તિને પોતાનો સમય જોઈએ જરૂરી ને.
હા પણ પહેલા કેવું કે પહેલાના સમયમાં લોકો છે ને જોડાયેલા રહેતા છતા ખુશ રહેતા તો હવે શું બદલાયું સેમ જ ને.
હા એજ પે પણ પહેલાના સમયમાં છે ને જીવન જીવવાની આમ ગતિ ધીમી હતી. હવે તો સ્પર્ધા વધી ગઈ છે એટલે જોડે જોડે સ્ટ્રેસ પણ વધ્યો જ. તેથી માનસિક શાંતિ અને વ્યક્તિને જે એકાંત અને સ્વતંત્રતા હોય એ જોઈએ-જોઈએ જ એમ.
હમ્મ. હમ્મ, એટલે તો અને સ્પેસ હવે માત્ર આમ સુખ માટે નહ પણ આમ માનસિક આરોગ્ય માટે પણ જરૂરી છે, આ કેવું કે જો વ્યક્તિ પોતાનો સમય નહી, મળે ને તો તે આમ થાકી જાય અને આમ ચીડિયું થઈ, જાય એટલે કે ક્યારેક એવું પણ બને છે, કે પરિવાર ના સભ્યો એકબીજાના સાથે રહેતા હોવા, છતાં પણ એકબીજાને સમજતા નથી.
હા, કારણ કે છે ને તેઓ વાત નથી કરતા અને આમ સ્પેસ નો અર્થ એ નથી, કે સંવાદ ઓછો કરવો પરંતુ સંવાદ વધુ સમજદારી થી કરવો જોઈએ એમ આ છેને, એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે કે ઘણા લોકો છે, અને સ્પેસને મૌન અથવા દૂર રહેવા તરીકે લઈ એટલે છે, એટલે
સાચુ જયારે સ્પેસ એ તો છેને, સંબંધને મજબૂત બનાવવાનું આમ સાધન છે, તોડવાનું નહી
હા, અને આમ જોવા જઈએ ને તો ટેકનોલોજી પણ આમ સ્પેસ અને સ્વતંત્રતા પર અસર કરે છે, નહી
મને પણ એવુ લાગે, કે ટેકનોલોજી એના પર અસર કરે બને રીતે કે એક તરફ છેને, તે વ્યક્તિ પોતાની દુનિયામાં ખોવાઈ જવા દે છે. અને બીજી તરફ છે, ને પરિવાર સાથે સમય પણ ઓછો કરી દે છે.
હ, એ એટલે સંતુલન અહી પણ એટલું જ જરૂરી છે.
બિલકુલ, બિલકુલ ટેકનોલોજી નો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ
હા, ક્યારેક તો માતા પિતા એવું કહે છે કે બાળકો બાહો પ્રઇવર્સી માંગે શુ, તે યોગ્ય છે.
હા મર્યાદા સાથે બાળકોને પણ સમજવું, જોઈએ કે પરિવારને વિશ્વાસ તોડવો નહી એટલે કેું કે પ્રાઈવસી, અને આમ પારદર્શકતા બંને આમ સાથે જદ
હા, એ તો છે બંને વચ્ચે સંતુલન જ સાચું માર્ગ છે આમાં પણ
હ હમ એટલે, તો અને ક્યારેક છેને વડીલોને લાગે છે કે સ્વતંત્ર આપવાથી જ, ને બાળકો હાથમાંથી નીકળી જશે
પણ આ છે ને, એકામ એમનો ડર છે પણ વિશ્વાસ રાખવો જરૂરી છેુ. તોું કડક નિયંત્રણ ઘણી વાત છેને, આમ ખરાબ અસર કરે છે, એટલે કેવું કે સ્વતંત્ર તા આપવાથી, સંબંધ વધુ મજબૂત પણ બને છે.
હા, કારણ કે છેને, તે પ્રેમ અને વિશ્વાસ પર આધારિત છે, ડર પર નથી શું તને લાગે છે, કે દરેક વ્યક્તિ માટે સ્પેસની જરૂરિયાત અલગ હોય અચ્છા
હા, ચોક્કસ કારણ કે કોઈને વધારે આમ એકલું પણ ગમે કોઈને, ઓછ છુ, તેથી આમ એકબીજાની જરૂરિયાત આપણે સમજવું જ જોઈએ
હમ, અને આ માટે શું કરવુ
આ માટે, તો ખુલ્લી વાતચીત હોય સહાનુભૂતિ અને સમજણ એમ
તો જો કોઈ વ્યક્તિ પરિવારથી, વધારે દૂર રહેવા લાગે તો શું તે સ્પેસ એ કવાય
નહી તે કદાચ, આમ ના કહી, શકાય પણ સ્પેસ એ તંદુરસ્ત અંતર અંતર છે, જ્યારે જે એકલપ પણ છે, એ નકારાત્મક પણ હોઈ શકે છે, એમ આ વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી છે, એમ
હમમ એ તો છે, જ અને કારણ કે છેને, ઘણી વાર લોકો આ બંનેને ર સમજે છે, તો તું શું કહે શું સંયુક્ત પરિવારમા પેશ શક્ય છે.
હા શક્ય તો છે પણ થોડું આમ પડ
કારણ કે સભ્યો એમાં કેવું સંયુક્ત પરિવારમાં બધા જોડે રહેતા હોય એટલે વધારે હોય છે. અને વ્યક્તિગત જગ્યા ઓછી મળે. આહ
હા તમારી વાત બિલકુલ સાચી આમ જોવા જઈએ ને તો બધાના પ્રોઝ અને બધા ના કોન્સ હોય આમ જોઈએ ને તો સંયુક્ત પરિવાર ના અને અના બધા ના અને સ્વતંત્ર અને સ્પેસ છે ને અત્યારના જમાનામાં તો જરૂરી છે કે બધ બધું પોત પોતાની જગ્યા એ આમ સંતુલનમાં હોય ને તો એ સારું જ કેહવાય. અને આ વિષય પર તો આપણે ઢગલો ચર્ચા કરી શકીએ છીએ પણ મન તમારા જોડે વાત કર કરીને ખૂબ જ આનંદ આવ્યો આપણે ચોક્કસથી ફરી ચર્ચા કરીશું આના પર.
હા બિલકુલ હા આપણે ફરી વાત કરીશું ચલો.